હાલ.
હલો કેમ છો.
મજામાં તમને કેમ છો. શું બનાવ્યું.
ગવાર બટેટા નુ શાક.
બીજું.
ભાત. હે રોટલા.
કેમ બનાયુ ગવાર બટેટાનું શાક.
ગવાર ને પેલા હરકા સુધાઈ દેવા. પછી બટેટા મોઈર્યા પછી લસણ કચર્યું. પછી જીરુંમાં રઈમાં વગાઈ દું વઘારી ને પછી ગવાર નાખીને વઘારીનેખ્યા. પજી એન ગોડીગ ઢાકી દીધા.
એને બાપા ને ફોન કરવામાં ફોન કરે.
ઘડીક ઢાંકી દીધા પછી એને પકાવવા દીધા ઘડીક પછી બટેટા નાખી દીધા બટેટા નાખીને ચટણી નાખી. ચટણી ને બધી નાખી હલ્દી ને ચટણીને નાખી નીમકને નાખીને પાણી નાખી દીધું. પાણી નાખીને ઘડી પકવા દીધા બે સીટી મરાવી દીધી.
પછી બની ગયું.
પસે બની ગયું.
હા. બટેાટા અને ચીપ્સ કેમ બને.
એટલા બટેટા લેવાના બટેટા ને ને બટેટાની ચાલ ઉતરવાની, ચાલ ઉતારીને તપેલો પાણી લેવાનું. એનું મશીન લેવાનું ને પછી એમાં ચિપ ઉતારી નાખવાની. પછી એને મા થોડુંક નીમક નાખીને એને કડીક પલળવા દેવા પલળી. એમાંથી કાઢીને ઘડી ફૂકવી દેવાના એટલે બટેાટા નીચે થઇ જાય.
હા.
બટેટા નું શાક કેમ બને.
પેલા બટેટા લેવાના બટેટાને સુધારવાના. પસી એને ધોઈ નાખવાનું, પસી લસણ કસરી નાખવાનું. ધાણા ટમેટા નાખવાના એમાં, મોરવાના પસી એમાં વગાર કરવાનો. પછી ચટણીને હળદી નાખીને ઘડીકીને પકવા દેવાનું. ને પછી એમાં નાખી દેવાનું બટેટા. અન પછી પાણી નાખી દેવાનું. બે સીટી વગાડીને, પાકીછે બટેટા.
ચેવડો કેમ બનાવાય? પાનીપુરી ય, પેલા બટેાટા અને ઓર ચણા બાફી નાખવાના. બાફી પસી વફાઈ જાય, પસી એને ચૂંદો કરી નાખવાનો. છુંદો થઇ જાય, પછી એમાં ચાટ મસાલો નાખી દેવાનો. ચાટ મસાલો નાખી, ને પછી પુરી માં ભરવાનું. પાણી સાથ પાણી બનાવાનું પુરીનું. પસી, એમાં ફોદીનો ને મરચાંને બધી નાખી ને પીસી નાખવાનું. ને પસી પાણી બે ગ્લાસ નાખવાનું. પાણી બે ગ્લાસ નાખી ને પસી માં મસાલો બધી નાખી દેવાનું. થોડું નિમક નાખી દેવાનું, ને એમાં થોડો મસાલો બીજો નાખ દેનો ચાટ. એટલે પાણીપુ નું પાણી બની જાય, એટલે પછી પાણીપુરી તૈયાર થઈ જાય.
પ પૂડીને તરવાની કે
પૂરી તૈયાર કે લાવવી હોતો તૈયારને તરવી હોય તો તરવાની
તરવી હોય તો હું કરવાનું?
તરવી હોય તો બજાર માંથી પૂરી લઈ આવવાની, કે આપડણે ઘરમાં બનાવવી હોય ને તો નાની નાની પૂરી ઘઉ નો લોટ માં કરી કા મેંદા ના લોટ ની બને, ને ઘઉ ના લોટ ની બને. બેની બને, લઈ આવી ઝીણી ઝીણી કરી પછી થોડી વાર ઠરવા દે એને આમ, જે સુકાઈ ગલ જેવી થઈ જાય ને પછી એને તરવાની તરાય જાય પછી એને થોડી વા ઠરવા દે ને પસી પાનીપુરી ખાવાની. હા, હેલો
છેવડો કેમ બનાવવાનો?
ચેવડો? પેલા લસણ થોડુંક નાખવાનું આખું. પસી અ તેલ નાખવા તેલ પેલા રાખવાનું, પછી થોડુંક લસણ નાખવાનું ખાંડીને. પછી અ થોડી હલ્દી નાખવાની થોડી ખાંડ નાખવાની. ને પછી એમ કરી ને થોડો વઘાર થવા દેવાનો પછી મમરા ને. બુંંગરા અને પચી ચેવડો ને આ તેને સેવને બધી નાખી એમાં ફેરવી નાખવાનું ચેવડો બની જાય.
હમ્મ
બલક્યા ન શાક કેમ થાય?
ગલકા નું શાક ગલકા ને પેલા સુધારી નાખવાના. વરકાન સુધારે ઝીણા ઝીણા. પછી લસણ બસણ સાફ કરી. ખાંડી લસણ ને, પછી લસણ તેલ મુકવાનું પછી લસણ મક મૂકવાનું, પછી તેલમાં ગલક્યા નાખવાના. એકદમ ચડવા દે ને પછી પાણી નાખી દેવાનું. હછી પાણી નાખી થોડી વાર ખાવા દેવાનું થોડી વાર પછી જોવાનું કે પાકી ગેસ કે નહી. પછી પાકી ગયો તો ઉતારી લેને એવી રીતે બનાવવાનું હલકાનું શાક.
ભાજી કેમ બનાવાની.
ભાજી ભાજી ને પેલા શુંશે સાફ કરી નાખવાની. પછી ઝીણી ઝીણી સુધારી નાખવાની. જેણે જેણે સુધારે ધોય. પછી ધોઈ ને એને એમને એમ તેલ માં થાવા દેવાની. તેલમાં થાવા ટમેટા અને માથે નાખીને તેલમાં થાવા દેવાને એકદો. એલમાં થઇ જાય. પછી એમાં લસણનો વઘાર કરવાનો આખા લસણ નો. આ ખાાલસણ નો ગમતો તો આ ખાલસર નો ર ખાંડેલા લસણનો વઘાર કરીને એમાં નાખવાનો. પછી એમાં ચટણી ને હલ્દી ને નિમક ને બધી કરી નાખી. પછી ઘરે બંધ કરી દેવાયને.
હ
કેવી રીતે બનાવાનું.
હમ.
તાર કેમ વઘારવાનું?
દાળ નહી પેલા બાફી નાખ પેલા લઈ લેવાની. પછી ધોઈ નાખવાની, પસીને બે ત્રણ પાણી એ ધોઈ નાખવાની. પછી એના બાપા મે લ દેવાની. બફાઈ જાય પછી એને અ જઝીડુંને તો ટમેટા મરી નાખવાના મરચાં મરી નાખવાના ધાણા મરી નાખવાના. પછી જીરુંને નાખી. જઝીરું સ રાઈ રાઈસે મે થી છે, એ નાખી ને વઘારી નાખવાનું. ઓલું નાખવાનું આપણા લીમડો નાખવાનો. વિવો કરી ને એમાં નાખી દેવાંડર. પછી હલ્દી છે ધાણા છે. એ નાખી દેવાનું ઘડી ઉકરવા દેવાનું. એટલે પકાઈ જઈ દા
પૌવા કેમ બનાવવાના?
પૌવા પેલાં ધોઈ નાખવાના. પછી એમાં માંડવી નાખવાની. પછી મરચાં નાખવાના પછી ધાણા નાખવાના એમાં. જી હલ્દી નાખ પાણી. અનેને રાાય નાખમાં. એને પેલા થાવા દેવાની રાયને તેલ નાખીને. પછી એમાં પવા નાખી દેવાના. ચીરું ને નાખિને એ થઇ જાય ને પછી એને વઘારી નાખવાના. એટલે પવા થઈ જાય.
પછી
પછી ગડીક રાખીને પછી ઉતારી લેવાના. કેરીન રસ કેમ બને?
કેરી ની છાલ કાઢી નાખવાની કેરીની છાલ કાઢી નાખવાની છાલ કાઢી ને પછી એને શરીથી કાપી નાખવાનું બધી પછી કાપીને એને મિક્ચર માં ક બ્લેન્ડરમાં ફેરવી નાખવાનું દૂધ નાખી ને થોડું ખાંડ નાખવાની દૂધ નાખવાનું ને ફેરવી પછી એને ઠંડુ ફ્રીજમાં ખાવા દેવાનું. ગુલ્ફી કેમ બને મનાઈ મલાઈ ગુલ્ફી કેમ બને?
પેલા દૂધ લેવાનું પછી એને ગરમ કરવાનું ગરમ કરી ને એમાં ખાંડ થોડીક નાખી દેવાની એની મલાઈ કાઢી લેવાની મલાઈ કાઢીને એમાં ખાન નાખી દવાનું ખાન નાખી ને પહિ ઘડીક રેવા દેવાનું. પછી ગુલ્ફીન ઓલી ડીશ આવે એમાં નાખી દેવાની. લ ઘડીક ઠરવી ઠરવા દેવાનું કો ગુલ્ફીની ડિસ આવે એમાં નાખી દેવાની નાખીને કોલ્ રૂમમાં રાખી દેવાની હવારે તમારા કાઢલે એટલે ગુલ્ફ
ઉપમા કેમ બને?
ઉપમા નથી પાસા આવડતા.
પેલા રવાને શેકી નાખવાનો. રવા ને શેકી પછી અહ ગરમ પાણી થોડું મૂકવાનું પછી શેકેલો રવો એમાં નાખવાનો પછી થોડું નિમક નાખવાનું ચટણી થોડી નાખવાની લા મરચાં નાખવાના લીમડો નાખવાનો બધી નાખી ને ફેરવી નાખોને એટલે ઉપમા બની બાટડો કેમ બને?
હમ્મ.
બાટડો કેમ બને?
એ નથી આવડતો.
લાપશી કેમ બને?
લાપસી ને પેલા શેકી નાખવાનું લોટ લેવાનું બાજરાનું પ શેકી નાખવાનું એને. શેકીને પછી પાણી રાખ
લાપસી માં બાજાર નો લોટ હોય કે ઘઉં નો લોટ હોય
ગઉં ગં
એક
હ ઘઉંનો લોટ નાખવાનો પછી એને શેકી નાખવાનો ઘીમાં. ઘીમા ઘડીક શેકી ને રાખી દેવાનો પછી એમાં ત પાણી નાખવાનું પાણી નાખીને એમાં ખાંડ કે ગળ જે નાખવું હોય એ મીઠાશ માટે ઈ નાખવાનું ને એમાં પ-પછી ઘઉં નો લોટ નાખી દેવાનો. અહ ઘડી ઘી એમાં હલાવવાનું ને એ એમાં ઘી પાછું નાખી દેવાનું. જે નાખે ને ઘળે ખલાવાનું એટલે થઈ જાય
એ જ જીરા રાઈસ કેમ બને્યા
જેેરા રાઈસ પેલા ચોખા લેવાના પછી એમાં ધાણા મરચાં ને એ બધે મોરી નાખવાના પછી એમ જીરું લેવાનું જીરુંને તેલ લઈ તપેલીમાં નાખી જીરું ને તેલ એને વઘારવા દેવાનું પછી એમાં ચોખા નાખી દેવાના ચોખા નાખી પછી એમાં પાણી નાખી દેવાનું પછી એને ઉરવા દેવાના